હા તો તું કરન તો લાગે હું કરન તો ન લાગતો
એ કે્યામખ્યું એ
કોને ખબર મારામાં એમ બતાવે કે ચાર વ્યક્તિ મારે ચાર વાલા બોખાવ બો સ આવી ગયા ને એમાં એક લીટીર બાકી છે
તાર
હા તો ચાર વ્યક્તિ હળ વાત થય હોય ને
મારે તો એક જ બતાડીશ એ ભી તારી હારે કરું ઈજ લીટી બતાડીશ
અમારે એ લીટીમાં એક ઓલું વાંધો છે એક એક પોઈટ ઘટે હજી
તો એ તું મારી હારે વાત કરતો જ થાય
હા
હમ પતીશ હમ કેટલા આ ગયા ત્રણ વાયગ્યા જો.
હા તણ વાઈગા.
હમ હ
ધજામાં નથ જઉ.
અજ તું
હું હાજે જાય આખળ મારા મમ્મી ના થામણા માજી જઈ દઉ ઘરસ હતો.
હા
હું ને માર ભાઈ જું ભ મામાંજી આવ્યું થોડાક હોય અત્યારે તો.
થામણા
હા ભોલું ભાઈને યાં.
ત્યા કરવા જાસ.
હા.
એટલે પૈસા દઈ ને.
નઇ નગરપાલિકામાં સેને મારી મમ્મી તો.
હે. એ તમારું કઉ તમે જાય એમ.
હમે થોડી એક કય જાય એટલે મારી મમ્મી એક જાય.
થાન તો આજે.
થાં ધોવા નહીં હવે મારી મમ્મી હવારે ઘર કામ કરવા જાય ને ત્યારે જાય એમ.
હા
મારા મમ્મી ને તં હું કેવાય નગરપાલિકામાં બધી વારવા જાય. મારી મમ્મી ઘર કામ કરવા છે વારવારન જ જતા એમ. માર મમી પેલેથી યાં છે.
હે ઈ કરો.
પગાર તો બધી તમારે ખોટ થાય હો.
એવું.
તાર પપ્પાને કેમ પગાર આવે. હા એ મારી મમ્મી ને અયાંથી જ પગાર આવે.
તા પપ્પા નગરપાલિકા માં છે.
હા બે જણા ન્યાતિ છે.
હમ્મ.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
મોડા મોડા આવે તો કા.
મારા મમ્મી તો વેલા આવી જાય દસ વેગયા મા.
હમ્મ.
મા પપ્પા છે ને મોરા આવે અલી.
મા પપ્પા એ મોડા આવે રાતે આવે. છ કે આમ હાત વાગે આવે હાત વાગે આવે હાડા હાથ.
બધી મોરા ન આવે.
મા પપ્પા તો હાત વાગે એટલે પાછા પાંચ વાગે એમ તો આવે પછી પાસા જાય પસ એ પછી પાસા સાત સાત વાગે આવી જાય ક છ વાગે ક્યારેક વેલા આવી છે.
માર પપ્પાને છેને તે એ બે વાયગા નોકરી છે પણ બાર હારા બાર એક વાયગા માં આવતા રહી નોકરી પૂરી થઈ જાય ને તો.
હમ બે વાગે જાવાનું. હ હા પપ્પા ને બે વાગે જાવાનું. પછી પાંચ વાગે. નગરપાલિકા.
હા ને મારા પપ્પા ને એમ નથી.
એવું.
માર પપ્પા ને તો હવારનું સે.
હવારમાં જાવ.
હા તો બે વાગ્યાનો ટા ટાઈમ છે પણ બે વાગે નો શું તમારા પપ્પા.
હે.
બાર હાડા બાર એક વાગી જાય.
હમ્મ. મોડા મોડા.
બાર હાડા બાર વાગે આવે પછી બીજે જાય કામે.
હમ્મ.
ને એઈ બધું કામ પતાવીને પછી હું કેહેવાય આવે. અઢી ત્રણ વાગે આવે.
હા.
હા. પછી અત્યારે હુઇ જાય પછી પાંચ વાગે જાય તે રાતે આઠ વાગે આવે.
મોડા મોડા.
હા આઠ વાગે આવે પછી હું કેવાય નવ હાડા નવ દહ વાગે ખાય.
હમ્મ.
કાલે અમે દહ અગિયાર વાગી ગયા તા ખાવા ખાવા માં.
મોડું થઇ ગયું હે.
નઈ મોરું નહી અમારે એટલા જ વાગે રોજ.
એટલા બધા મોડા કેમ.
હા અમારે બધું એવું કેવાય. આવે ને નાવા ધોવા જાય ને પછી હું કેવાય. ઘડીક બે હને પછી ખાય નીરાતે.
હું.
કાલું રોટલા કરી ને દહ હાડા દહે વાગે ગ‌ઇ થી એટલે.
એ. હ.
તો હું કરે.
મેં તો હુંતીસ અત્યાર હામડા તો.
હું હુંય તી બધા.
એલી બપોરે. ધોઈ નાખીએ ને અમે તો બપોરે. ને ક્યારે સાંજે ધોવ જ સીવનમાં આવું નને તો આવીને.
નહી પણ અમારે તો બપોરે ધોવાનો વારોજ નો આવે.
પછી ક્યારેક વધારે હોય ને મોડું થઈ ગયું હોય ને તો હાઈ જકો.
અમારે એમ ના હોય અમારે બપોરે કોઈને થાંભળ થવાનો વારો જ ન આવે.
હમ.
કેમ કે જો મારા પપ્પા ત્રણ સાડા ત્રણ વાગે આવે તો એને બે ત્રણ થાળિયું બગડે.
હમ.
કશે મારી મમ્મી કેક એક દોઢ વાગ્યા ખાય.
હે.
પછી ઓલા બે ભાઈને ટિફિન જાય ને મારો નાનો ભાઈ છે ભણીને પાછો ખાય. પછી મારુ તો નક્કી ના હોય.
એ.
એટલે અમારે એ સરરખું હોય ને અમારે અલગ અલગ બધીની ટાઈમ હોય ખાવાનો.
હમ. હા એવી રીત ના હોય પછી હાઈજે છે જ ધોવાય કેમ બધીને એક હારે ધોવાઈ જાય.
હા એક એક બે બે ડીસું કયે ધોઈ ને ઉકલીએ.
હમ.
મને તો બરપરે એક એક બે ડીસુ ધોવાનું.
હા એક હારે ધોવાઈ જાય.
હા.
હૈજ.
નવો ડ્રેસ પહેરો.
હમ.
હવે એ લીલા કલર નો નવો ડ્રેસ પહેરો.
આ છે વાહ કયો જેેરી લીલો.
હા ઝેરી લીલો.
હમ.
હા.
હારું કેવાય આજે બીજ સે ને.
હા બીજ છે એટલે તો બઇરો.
હમ ફરવા તો જીઆઈ છે. નવા કપડા પેહરા.
ફરવા ક્યાં જાયે.
બિલવાળા કેકે.
દેલવાડા કે ક્યાય મારી મમ્મી અમને ક્યાંય નો લઈ જાય.
યો.
આયા જાયરુ અમારે બે વાસમાં થાય ને.
હમ.
ન્યા આમજ આયુ.
ખાસ કઈ તો ઓરું જ છે ને તમ આતો.
અમારે પ્લોટ વોળો જ થાય ગણપતિના ચોકમાં.
હાહો યા તો તમારા
એટલે અમારું મકાન સે ન્યા.
હે?
પણ મારા પપ્પાને ન્યા નથ ફાવતું.
વાસમાં કા?
હા
અલગ હારું.
અલગ હારું અલગ જેવી મજા નઈ વાંસમાં તો પસી હું કેવાય મજા નથ આવ એટલે અમારે હમણાં ન્યા મકાનનું કામ ચાલુ સે ને.
હમ હારું કેવાય ઈ. અલગ જ રેવાય.
અમારું ઘર બધે કરતા અલગ જ છે તે.
હે. એ હારું.
હું કરે તું?
હુતીસ તું?
હું એ હુતી અત્યારે રઇ રઈ ને બગાહા આવે.
તું બીજાને બગા આ દઈશ મને.
કઈ નહીં હવે આગળે ઉઠી હાથ પગ ધોઈ. ને વાસણ માંજી આવું, પછી તૈયાર થઈ ને પછી હું કેવાય બીજમાં જાયું.
હે?
આગડી મારા પપ્પા ઉઠ્યાને હવે માર પપ્પા આવ્યા તો ઘડીક હુવા દયો.
હે?
હા પસી માર પપ્પા ઉઠ કેવાય ઉઠે ને પછી ઘી ને એવું બધી લઈ આવીએ પછી જરદો કર્યો.
હમ
ને ભગવાનને ભાત ચડાવ્યું પસી ચોકલેટ લાવ્યું.
આપજે આહીંયા બાટવા.
કેમ ચોકલેટ બાટવા?
ને પરસાદી દેવા નો આવી પડે?
ચોકલેટ હું બાટા ની.
તો?
એટલે આમ ઉડારા ની એમ.
તો?
બધીને વેચી દઈએ એક એક એક.
એમજ ને વેટવા.
હા નકર રામાપીરની ચોકલેટ છે ન તે હથોહથ ના દેવાય એમ કે હે બધી.
એવી રીતના એમ હોય.
હા રામાપીર ની ચોકલેટ ઉડાડી ને ઉડાડવી પડે.
ઉંડાડી દે છે.
ઉડાડી કોણ જાય કાલ તું આવા ને ત્યાંથી લેતા આવા.
લેતાય જે
હા લે લેતા આવા યુનિફોર્મ હજી મારા ભાઈ ન સ્કૂલ અગિયાર હું ચાલુ છે ઈ ને.
હમ્મ. હમ્મ
તે એનો યુનિફોર્મ હું કેવાય ઓરો સે તો ખરે દસમાનો પણ ઈને હમણાં થોડક દિલમાં બો ફિટ થાય.
તો એને નવો યુનિફોર્મ સિલાવી દઈએ ને ઓલ નાના નૉ યુનિફોર્મ સિલાવા નાંયખો.
હમ્મ. કેટલા મુ ભણેસ
કોણ
તાર ભાઈ
એક હમણાં દસમામાં પાસ થયો તો અગિયાર મુું રાયખું આર્ટસ.
હમ્મ.
ને નાનું થઈ છઠ્ઠા મા આયો હશે.
આવું કેવાય અગિયાર મો આવી તો ગ્યો.
હા અગિયાર મો આવી ગ્યો એનું વરહ ફેલ નથ ગયું.
હારું કે ભણવા ધ્યાન દે ને.
કોઈ દી સોંપડી લઈ ને વાસવાય બેઠો નથ.
એટલે એમને એમ પાસ કરી છે હારું કેવાય.
એમને એટલી બહ હુશિયાર છે અલી માર ભાઈ.
હે
હા એ હું હું એનસીસી કર્યું ને.
મગજ માં બધું યાદ રાખે ઈ.
હા એવે એન. સી. સી. કર્યું મે એસ. પી. સી. કયરુ.
હાલો.
હા બોલ બોલ.
એવે એન. સી. સી. કર્યું મે એસ. પી. સી. કયરુ.
હે.
તો એને મારી કરતા ઈંગ્લિશ ને વધારે ફાસ ફાસ વાચતા આવરે મને તો કેવા ઇંગ્લિશમાં હજી થોડો થો ટપો નથ પડતો આમ બઉ ભારે અક્ષર હોય તો મને ન હરખું ખબર પડે.
હારું કેવાય ને જોતો.
એને એનું હુજ ટેસન કરાવતી હો.
હે.
હા એને હું બધી વાંસવાનું લખવાનું કરાવતી ઇને.
ત્યારે આઈ ગ્યા આગળ વધી ગયો ઈ.
હા અત્યારે મારી કરતા હું એ શીખવાડ્યું ને મારી કરતા ઈ જ આગળ વધી ગ્યો.
હમ્મ એને ઈ ખરા હિખાડવા તું ભૂલી ગય.
નાય હો હું કઈ ભૂલી નહી મને આવડે બધુંય.
મારે હમણા દસમા ની પરીક્ષા દેવાનીસ નઈ.
તેર છે હાઈલ પાસ પડેસ કે ન પાસ.
જોઈએ આપડે હાલ પાસ થાવ કે નફાસી પટ્ટી સુન વગરની.
ટીસુન નઈ રાખા.
નાઈ હો એ ન એ રોહિત નું એ કોઈદી એ ટુશન નથ રાયખૂ.
હે અ.
એનું રખાયું હતું પણ બાર હજાર કીધા ઈવે ને પાછું. કે હવે ઇકે હેે કે આવજો કાલ થી તો પછી ઇગ્યો ને તો એને બીજા દિવસે ફાયવું નહી.
ને અ
ઈ કેે મને નથી કે મજા આવતી પપ્પા એ ઈ કે ટ્યુશનમાં. પપ્પા કે તાર જાવું હોય તો જા